જય શ્રી કૃષ્ણ, કેમ છો?
હા બસ મજામાં, તમે કેમ છો?
બસ જો શાંતિ છે. હવે આજે આપડે સોશિયલ મીડિયા વિશે ચર્ચા કરીશું. કે સોશિયલ મીડિયા આપડી લાઈફમાં શું ભાગ ભજવે છે? એના એડવાન્ટેજ શું છે ડિસએડવાન્ટેજ શું છે એના વિશે આપડે આજે વાત કરીશું.
હા.
તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કેટલોક કરો છો?
અ સાચું કઉ તો સોશિયલ મીડિયા આજે મારા માટે તો ઘણું બધું ઉપયોગી છે. કારણ કે હું નવી સ્કિલ શીખવામાં પણ એનો ઉપયોગ કરું છું અને આપડા પરિવારના લોકોમાં લોકોને જો આરતીયાર ના બિઝી સીડ્યુલમાં આપડે રોજે તો મળી શકાતું નથી તો અ વિડીયો કોલ દ્વારા અથવા તો આપડે ચેટ દ્વારા એ લોકો સાથે વાતચીત કરીને કનેક્ટ થઈ શકીએ છીએ.
હ સાચી વાત છે કારણ કે એ આપડે વિડીયો કોલ કરી શકીએ છીએ ક્યાંય પણ હોઈએ તો આપડે આન્સર કરી શકીએ છીએ. અને પેલું પહેલાં તો કેવું કે બાર બારના દેશોમાં કોલ કરવા માટે બી કેટલો બધો અ ચાર્જ લાગતો હતો. જે હવે એકદમ નિઃશુલ્ક જેવું થઈ ગયું છે. એ સોશિયલ મીડિયા
માધ્યમ થી આપડે અ એમની સાથે વિડીયો કોલમાં એકદમ નજીવા દરે વાત કરી શકીએ છીએ.
સાચું કીધું.
હ તો એમાં એમાં એવું છે કે અત્યારે સોશિયલ મીડિયા તો બધાના માટે જરૂરી જ છે અત્યારે કોઈ કોઈ વ્યક્તિ એવું નહીં હોય કે જે સોશિયલ મીડિયા યુઝ ન કરતું હોય
હા સાચું કીધું અને
હમ
આપણે ડેઇલી લાઈફમાં લોકો એટલા બધા વ્યસ્ત છે કે અને કામકાજને લઈને પણ લોકો પોતાના પરિવાર થી અત્યારે દૂર રહેતા હોય છે એના કારણે આ સોશિયલ મીડિયા દ્વારા જે લોકો એકબીજા સાથે વાત કરી શકે છે અને કનેક્ટ થઈ શકે છે
હા હા સાચી વાત છે કે સોશિયલ મીડિયા દ્વારા આપણે કનેક્ટ રહી શકીએ છીએ ક્યાંય પણ આપણે અ સાત સમંદર પાર પણ આપણે એમનું એમનો ચહેરો જોઈને આપણે વાત કરી શકીએ છીએ કે જેથી કરીને આપણને ખબર પડે છે કે વ્યક્તિ શું છે ક્યાં છે અને સારું છે કે નહી અને પ્લસ સોશિયલ મીડિયામાં ખબર નિર્ભયાવાલો કેસ થયેલો એમાં એમાં પણ જાગૃતિ મેળવવા માટે સોશિયલ મીડિયાએ એ સારો એવો ભાગ ભજવ્યો હતો હલો હલો
હલો આવે છે અવાજ
હા આવે છે આવે છે તમે સાંભળ્યું
હા બોલો
હા હા સંભળાય છે ને બરાબર
હા નેટવર્ક વચ્ચે જતું રહ્યું હતું એટલે બરોબર સમજાણું ન હોતું
અચ્છા હા તો પેલું સોશિયલ મીડિયા એ નિર્ભયા વિશે ભી જે અ બધું થયેલું હતું નિર્ભયા નો અત્યાચારને એ બધું તો એમાં પણ સોશિયલ મીડિયાએ સારો એવો ભાગ ભજવ્યો હતો અને બધાને જાગૃત કર્યા હતા એમ
હા એ તો તમે સાચું કીધું આ આજે આપણે કોઈ પણ જે અન્યાય થતો હોય તેમાં પણ ભાગ આપણે લેવા માટે સોશિયલ મીડિયા થ્રુ આપણે ઘણું બધું કરી શકીએ છીએ આપણે એની સામે અવાજ ઉઠાવી શકીએ છીએ આપણે ઘરની બહાર નથી નીકળવું પડતું એમ આપણે આપણા વિચારો રજૂ કરી શકીએ છીએ
હા બરાબર છે અને હવે હવે કેવું છે કે જો બધા એપના લીધે આપણે દસ મિનિટમાં કઈ સામાન મંગાવી શકીએ છીએ બધું એના એના દ્વારા બહુ સારું થઈ ગયું છે અને હવે સોશિયલ મીડિયામાં આપણને કોઈને કોઈને લોહી જોતું હોય કે કોઈ બીમાર હોય એમને બ્લડ ની જરૂર હોય તો ભી આપડે અ વોટ્સઅપ પર કે કાંઈ પણ વાયરલ કરીએ તો આપણને મિનિટોમાં જ આપણને લોહીને બધું
ઓકે હા સાચી વાત કરી તમે
હા
એટલે સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે કે જેમાં આપણેે એકદમ ઝડપી અને સરળ રીતે લોકો સુધી આપણે કઈ પણ મદદ જોઈ હોય તો એ ઘરે બેઠા આપણે કરી શકીએ છીએ
હા લોકો જોડે આપણે કનેક્ટ રહી શકીએ છીએ આપણે હેલ્પ માંગી શકીએ છીએ કે આપણે કશે અટવાઈ ગયા હોયને પછી આપડે કોઈને પેલું મેપ મોકલાવીને કહી દઈએ કે હું આ લોકો વકેશન પર છું તો તો પણ આપણને હેલ્પ ઝડપથી મળી શકે છે એમ
હા સાચું કીધું અને આપણે ઘરે બેઠા આજકાલ તો તમે જોઓ સોશિયલ મીડિયામાં. કેટલું બધું લોકો કમાણી કરે છે, કે પોતાના બ્લોગ. બનાવે છે કન્ટેન્ટ બનાવે છે, અને ઘરે બેઠા કમાણી કરે છે. અને પોતાના નાના નાના બિઝનેસ ને પણ. સોશિયલ મીડિયા થ્રુ એ લોકો કેટલા બધા આગળ વધારે છે.
હમ અત્યારે તો એવું છે, ને. કે સોશિયલ મીડિયા વગર કોઈ બિઝનેસ ચાલતો જ નથી. લાઈક કપડા નો છે, કે કોઈ. એડ વગર તો સોશિયલ મીડિયામાં એડ કર્યા વગર તો. અ બનાવવું બહુ મુશ્કેલ થાય છે, કે અ સોશિયલ મીડિયામાં એડ વગર બિઝનેસ ચાલવો મુશ્કેલ જ હોય છે, એમ.
સાચું કીધું અને બાળકોને પણ.
હા
બાળકોને પણ અત્યારે ભણવામાં સોશિયલ મીડિયા થ્રુ જ. અત્યારે તો સ્કૂલમાં પણ એવું જ થઈ ગયું છે, ને કે. સોશિયલ મીડિયા સ્કૂલ ના બની ગયા. તેમાં આખું રિપોર્ટ આવી જાય છે. તો એ ઘણું બધું સારું છે, કે વાલીઓને. અ સ્કૂલ સુધી માહિતી લેવા માટે જવું નથી પડતું આપણને ઘરે બેઠા એ બધી માહિતી. મળી જાય છે, અને આપડણે કઈ પણ. સ્કૂલ સિવાય કઈ પણ માહિતી જોતી હોય તો એ આપણે મિંન્ટોમાં આપણને મળી જાય છે.
હમ હોમવર્ક બી એ લોકો એની રીતે કરી લે છે. હોમવર્ક એમાં એમાં જ આવે છે, કે જે સ્કૂલનું એપ હોય એમાં જ. એટલે એ બધું બહુ જરૂરી થઈ ગયેલું છે, હવે સોશિયલ મીડિયાનું આપ
હ
વ્યવસ્થિત અને મર્યાદાપૂર્ણ ઉપયોગ કરીએ ને. તો બહુ સારું છે, બટ આપણે આખો દિવસ રીલ સ્ક્રોલ કર્યા કરીએ. અને. અ આપણે એમાં જ એમાં જ આપણે જોયા કરી અને બેઠા રહીએ. તો એ ખરાબ છે, એ આપડા કલાકો ના કલાકો લઈ લે છે.
સાચું ઘણી વાર.
પાસ કરે છે.
સાચી વાત કરી
હમ.
ઘણી વાર આપણે સોશિયલ મીડિયાને એમ જોવા જઈએ તો ગેરફાયદા પણ છે, અત્યારે લોકો. અ એના ઓનલાઈન કતરામને કરીને લોકો પાસે પૈસા પડાવે છે, અને લોકોની. અ ઘણી વાર જો સમજમાં ના આવે આપણેે એને સમજ સમજદારીથી. ઉપયોગ ના કરીએ તો આપડે પણ પડે છે, અમુક વારે.
હમ સાચી છે. કે બાળકો પણ બાળકોને બી અમુક અમુક લિમિટ સુધી આપણે આપીએ. તો એ લોકો પણ જો સ્કૂલનું ને હોમવર્ક કરી લે. ત્યાં સુધી ઠીક છે, પછી જો એ લોકો બી સોશિયલ મીડિયાના હ એડિક્ટ બની જાય ને. તો પછી એ લોકોને બી બહુ જ પ્રોબ્લેમ આવે છે, એ લોકો ભણી શકતા નથી. અને અમુક અમુક તો આપણે જોઈ છીએ ખબર છે, ને કે સોશિયલ મીડિયાના ઉપયોગ થી છોકરાઓ આખો દિવસ ફોન લઈને બેસ છે, અને પછી એમની આંખ ખરાબ થઈ જાય છે, એના મગજ પર અસર થાય છે. એ બધું પણ થાય છે.
સાચું કીધું અને લોકો અત્યારે સોશિયલ મીડિયા થ્રુ ઘણું બધું શીખી રહ્યા છે અને પણ શીખી રહ્યા છે. કેમકે સોશિયલ મીડિયામાં લોકો એવા બધા ફેમસ થવા માટે પોતે ફેમસ થવા માટે કઈક ને કઈક અવનવું કરી રહ્યા છે અને બાળકો પર એની ઘણી બધી આપણને અસર જોવા મળે છે.
હા બરાબર છે.
લોકો ફેમસ થવા માટે પોતાની જિંદગી દાવ પર લગાડી રહ્યા છે.
હા એ જો ને સોશિયલ મીડિયા પર ફોટોઝ મક મૂકવા માટે અ નદીઓ ઝરણાઓ પાસે જાય છે કે અ પેલા દરિયા દરિયામાં ફોટા ફોટાઓ ખેચાવે છે તો એના માટે કોઈની જાન પણ જઈ શકે છે એમ.
હા એટલે જ તો કહ છું કે અત્યારે લોકો ફેમસ થવા માટે સોશિયલ મીડિયામાં નઈ નવી પોસ્ટ મૂકીને લોકોને અ એ કરે છે.
અને એક વસ્તુ છે સોશિયલ મીડિયામાં અ હરેક વસ્તુ રિયલ નથી હોતી. તો એ પણ આપણે વિચારવું પડે કે આ રિયલ છે કે નહી. અ ફેક વસ્તુઓ પણ જો અમુક રેમેડીઝ છે કે એ બધું પણ એ બધું પણ આપણે વિચાર્યા વગર કરીએ ને તો એ પણ ગલત છે એમ.
હા સાચું કીધું. ને અત્યારે લોકો સોશિયલ મીડિયા નો એટલો મિસયુઝ કરી રહ્યા છે કે લોકો ફેક આઈડી બનાવીને લોકોને છે છે અત્યારે ઘણા બધા એવા કિસ્સા આપણને સાંભળવા મળે કે સોશિયલ મીડિયા થ્રુ આ લોકો ફ્રોડ કરી રહ્યા છે એ બધું.
હમ બરાબર છે.
એટલે જો આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ તો એ સાવચેતી પૂર્વક કરવો જોઈએ.
હમ સાચી વાત છે એક મર્યાદામાં આપડે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ ને તો એ આપણા માટે વરદાનરૂપ સાબિત થઈ શકે છે.
હા સાચું કીધું તમે.
એજ ને હવે સોશિયલ મીડિયા પર આપણે અમુક જે વસ્તુઓ આપડે કમાણી કરીએ છીએ એ બધું સાચું પણ જો આપણેે રીલ્સ જોવા અને કોન્ટેન્ટ જોવા બેસી જઈએ તો આપડા કેટલાના કેટલા કલાકો બગડી જાય છે પછી એના લીધે આપણે એક જ જગ્યાએ બેસી રહીએ છીએ તો મેદ સ્વિતા અને હાર્ટ એટેકને એ પણ આવી શકે છે એમ. કે એક જ જગ્યાએ બેસી રહીને મોબાઈલનો સતત યુઝ કર્યા કરીએ તો એમ.
હા સાચું કીધું.
હમ. સારું ચલો તમારી સાથે વાત કરતા બહુ સારું લાઇગુ આ વિષે ચર્ચા કરીને. ઘણું જાણવા મળ્યું મને તો થેન્કયુ અને ચાલો આપણે પછી વાત કરીએ.
હા પછી મળે હા હા જય શ્રી કૃષ્ણ બાય.